હલો
બોલ શું કરે છે
જો અત્યારે રોટલી બનાવી હવે એ જોઈ
અ્છા તો એક સજેશન મામાંગુ બેઠીશું
બોલ
અમે છે ને ફરવા જવાના છીએ બારે તો આપણેે વેસ્ટર્ન જગ્યા એવી છે તો મને કલર ચોઈસ કરાવ ને કપડાના
તારે આવા તડકામાં ફરવા જવું એ
તને તો ખબર છે ને ફરવાની શોખીન છો
તારે છે ને ભલે તું ફોર વ્હીલર માંથી જતી હોય એસી ગાડીમાં જતી હોય તો એ બહાર તોમ તડકો છે જ તો તારે છે ને ગમે એ તું વેસ્ટર્ન પેર બટ વ્હાઈટ કલરનું પેર છે
વ્હાઈટ કલર નું સારું લાગશે મને
લાખસેસને શું કામ ન લાગે
તો કઈ અમે પાંચ દિવસ ફરવા જવાના છીએ પાંચે પાંચ દિવસ વાહાઈટ જ પેરું
મને એમ કે તું એક દિવસ તું પૂછી રહી છે યાર તું બીમાર થઈ જઈશ પાંચ દિવસ જઈશ તો
નહી અમે જવાના છીએ બારે ફરવા માટે બીચ ઉપર એવી રીતે દૂર એમ
ઓકે સારું તો ભલે તો મતલબ ખાલી વ્હાઈટ કલર નું ના લઇ જે છે વ્હાઈટ કલર કે ક્રીમ કલર કે પિસ્તા કલર કે મતલબ ડાર્ક કલર ના લેત એમ ઓફ પિંક બેબી પિંક એવી રીતના એવા કલર લઈ જશે
ઓકે વાંધો નહી અને કાપડ કયુ બેસ્ટ રહેશે આવા તડકા માટે
કોટનનું બધું તો
કોટન
હા કારણ કે સ્ટ્રેચેબલ કાપડમાં છે ને એટલી ગરમી થાય ને તું મતલબ વિચારી નહી શકીશ એટલી ગરમી
અચ્છા એવું છે અને કઈ વાંધો ચાલો તો હું વ્હાઈટ કલર નો એક લઈ જઈશ એક બેબી પિંક એવી રીતે લઈ જઈશ ને બાકીના બે ચાર ફેન્ટ કલર ના આઉટફિટ લઈ જઈશ
પિસ્તા કલર નું સ્કીિન કલર ન કે એવી રીતના લઈ જજું હા
અને શૂઝ પહેરું સેન્ડલ પહેરું ફ્લેટ પહેરવું હીલ્સ પહેરવું
એ તો હવે તું જીન્સ ટોપ પહેરવાની હોય તો એની ઉપર તો બુટ જ સારા લાગે અનેડ વેસ્ટર્ન પ પહેરવા હોય તો એની ઉપર સેન્ડલ સારા લાગે
હા એ છે
તો પછી
ઠીક છે બોલો બીજું
કઈ નઈ ટ્રાય કરજે ને ઘરમાં પહેરીને એટલે કેવક લાગે છે નહી
હ વાંધો નહી એ જ કરુર તો બહુ કન્ફ્યુઝ થઉં છું
જેટલી કન્ફ્યુઝ થઈશ ને એટલું મતલબ શું કરું શું નહીિ જેટલા તું વધુ કપડાં કાઢીને બેહીશ ને એટલું યાર વધુમાં એને કન્ફ્યુઝ થાય
હા એ છે એ તો ખબર છે મને બહુ વધારે કન્ફ્યુઝન થાય
અરે મને એક વાત કે તો
બોલ
તું હમણાં આઈ થિંકિં તો કોઈના મેરેજમાં ગઈતી ને ગામડે
હા
ત્યાં તે કોઈ સ્ટેટસ નથી નાખ્યું કે કઈ નહી તું કેવી રીતના તૈયાર થઈ ત કેવું કપડાં પહેરાતા તને તો વેસ્ટર્ન ડ્રેસ નહી એ બધું બહ ગમે છે તો હું વાટ જોતી હતી કે તારો સ્ટેટસ હશે તું ગામડે ગઈ હતી તો કઈ દેખાનો
ન મે પાડિયા એકે નથી ફોટા ત અ મેરજમાં ગરમીમાં એટલી હદે હું થાકી ગઈ હતી તો મે ફોટાજ ન પાઇડા એક પણ
ઓ એવું છે એટલે સ્ટેટસ નહોતો.
હા પણ મેં મિરર સેલ્ફી વાળી મૂકીને ને આજે સ્ટોરી
હા
ઘરે તો આપણેે એ સી માં પાડી શકીએ ને ફોટા.
અરે, મેરેજ નું કહું છું ઘરમાં તો આપણે એ સીમાં જેવા જોઈ એવા ફોટોઝ પાડી શકીએ બટ વેડિંગ નાને એ ફોટોસ મતલબ કોઈ એટલે કોઈ રીતે સ્ટેટસ જ નહોતું ને મૂક્યું એમ.
અરે વેડિંગમાં જે ડ્રેસ પહેર્યો હતો ને એજ ડ્રેસનો મિરર સેલ્ફી ફોટો પાડીને મેં સ્ટોરીમાં મૂક્યો કેમ કે મેં વેડિંગમાં એક કઈ ફોટો નતો પડ્યો એટલે
ઓહ એવું છે હા બટ એક વાત કહું
બોલ
હું ખાલી તારા ફોટોઝ નેજ નહોતી કહી રહી જેના મેરેજ હતા એટલીસ્ટ તેમનો તો ફોટો મૂકવો હતો સ્ટોરીમાં
હું હું મારા સિવાય કોઈ ના ફોટા મુકતી જ નથી સ્ટોરીમાં તને ખબર તો છે સેલ્ફ ઓબસેસ્ડ
ગજબ છે યાર તું, આવું ના કરાય ને જેના વેડિંગમાં ગય છું એમના તો એટલીસ્ટ ફોટો મૂકવા જોઈ ને.
એના વેડિંગમાં હું શું કામ ફોટા મૂકું એના મેરેજ છે એઈ ફોટા મુકશે
બૌઅ સારું કેવાય ઈ લોકો તો રાખશે જ બટ એક હોય ને ખુશી કે ચાલો આ આપણી ફ્રેન્ડ ના મેરેજ છે કે આપના રિલેટિવસ ના મેરેજ છે તો એ રીતના સ્ટેટસ મૂકતા હોય છે.
હમ ગરમીમાં મને ગુસ્સો આવતો હતો ખુશી નત તે થતી એટલે પછી મેં ન મૂક્યો ફોટો
મને એવું લાગે છે તને છે ને ગામડે સાવ નથી ગમતું
જરા પણ નથી ગમતું
તો ગઈ શું કામ?
જવું પડેને ઘરના લગ્ન હોય તો.
ના પાડી દેવાય ને મને સાવ ગમતું નથી નથી રવું તું તારે ત્યાં જ
ના ચાલે
હા યાર મોટા લોકોની સામે મજબૂર થઈ જાય તો
હમ્મ.
કેવી લાઈફ છે ને નાના હોય ત્યારે મા મમ્મી પપ્પા ની બધી વાત માનવાની મોટા થઈ જાય તો રિલેટિવસમાં ફરજિયાત જવું પડે જવું હોય કે ના જવું હોય પછી હા ને મેરેજ પણ થઇ જાય તો હસબન્ડ સારા મળે તો ઠીક, બાકી તો થયું એના મરજી મુજબ રહેેવાનું.
હસબન્ડ જ આપડા જેવ હસબન્ડ જ આપ આપડા જેવો ગોતવાનો
હે ગોતવા થી મળે
હા નસીબમાં હોય તો મળે
હા એજ વાત છે નસીબની વાત છે ને બધી
હમ
નસીબમાં હોય તો જ થાય બાકી કઇ નથી થતું
આપણેે પ્રે કરવાનું કે કોક મળે મારા જેવું જ મને એમ
હમ સાચી વાત. કોઈ મેરેજ જ ના કરુ.
જો લક સારા હોય તો કરી નાખવાના એવું કઈ નહી કરવાનું.
કઈ નઈ હવે અરેન્જ મેરેજ કર કે તું લવ મેરેજ કર બંનેમાં બધું આવીજ જાય એમાં.
મેરેજ પછીની લાઈફ બધાની એમ જ હોય કે સંસાર જ ભોગવવાનો હોય, પણ સપના જેટલા બે ના સેમ થવા જોઈએ, ને કે મીન્સ કે, લગ્ન પછી આપણેે છે ને ફન કરતા રહેેવા જોઈએ, એમ. બોરિંગ ન થવું જોઈએ બધું, એમ.
તને એક વાત કહું જો.
હમ્મ.
એ છે ને અમુક જ એવા પર્સન હોય એમની વાઈફને સેલ્ફી લેવી ફોટો પાડવા રીલ્સ કરવીને, એવું ગમતું હોયને એના હસબન્ડને મતલબ એના ઇન્ટરેસ્ટ હોયને એ બધું એને ફોટો પાડી દેતા હોય. બધું મતલબ એમાં આવી ગયું, કે રીલ્સ બનાવા દે. તા હોય બાકી ઓલમોસ્ટ બધા કેવા હોય ખબર હસબન્ડ ને એમ થાય કે આ શું ફોટોસ પડ્યા રાખે છે, કઇ કામ ધંધો તેને અ મતલબ ગમે ઈ કેતું. લવ મેરેજ હોય અરેન્જ મેરેજ હોય પડવું તો ખાડા માજ છે.
એટલે જ આપડા આપડા ઘરવાળાને જે એવા ફોટા પાડી દેવા કી એટલો એપી થવો જોઈએ કે આપડા ફોટા મસ્ત જ પાડી દેવા જોઈએ.
એવું નથી હોતું યાર કેટલાઓને અમે જોયા છે. ખુદ તો સરસ ના ફોટોસ પાડવાનું શોખીન હોય ને ખુદ નો તો સરસ ફોટોસ પાડી લઈએ. પણ જયારે વાઈફ ના ફોટોસ વાનો વારો આવેને! ત્યારે એમ થાય કે મતલબ હમ્મ શું પાડવા હોય? કેટલા બતાવા છે એને? મતલબ ખુદના કઈ શોખ હોઈ ના હોય એવી રીતના હોય છે આ.
હમ્મ હોય અમુક ની મેન્ટાલિટી આપડે કઈ ના કરી શકીએ એમાં તો.
એટલે જ કઉ મેરેજ જ ના કરાય, જે મત મતલબ ફોટોઝ રીલ્સ. એ બનાવવાનું હોય, ખુદ માટે ને ખુદ શોખ પૂરા કરો. શું મેરેજ કરી ને હલ વર નું સાંભળો પછી સસરા નું સાંભળો. સાસ નું સાંભળો, એના ભાઈ બહેન નું હોય તો એનું સાંભળો, અરે, અરે, એના કરતા એકલો જીવ સદાશિવ!
વાત સાચી પણ બધા ને એમ ના હોય ને!
હા બધાનું સેમ ના હોય, બટ રોકટોક તો ઘણી હોય છે.
એટલું તો કરવું પડે ને સંસાર આપડે ભોગવતા હોય તો આપણે એટલું કરવું પડે.
સાચી વાત છે અહ.
સારું બાકી બોલ ક્યારે જવું હોય તારે.
ક્યાં?
ફરવા જવાનું એ લીધું
અ કેટલી તારીખે કીધું
આવતા વીક માં તારીખ નથી કી ધું આવતા વીક કમાં અગલા અઠવાડિયામાં
મતલબ વ્યવસ્થિત સાભળ નહી આવતા વીકમાં તો હજુ પેકિંગમાં નહી ઘણી વાર છે તો કક ઓનલાઈન ઓર્ડર એ કરી લે એવા સરસ ના કપડા તો એ આવી જશે.
હ ચાલને
હા તો બધું કન્ફ્યુઝ ના થયો
હા એવું કરીજો
ઓકે સારું પ્ર્ટબલ
કઈ નહી તું કે
અરે હું ખાલી રોટલી બનાવીને બેઠું છું મારે હજુ ખીચડી ને સંભારો ને બનાવવાનું બાકી છે
ઓહ તો બનાવીલે
હા તારી સાથે વાત કરીને પછી જાઉ ને
અચ્છ મેં તો બધું બનાવી લીધું છ. જમવાનું ફાસ્ટ
ક આધા અધું મતલબ કછું રાખ્યું રાખ
ના ના બધું બધું ડન જ છે કઈ કાચું કઈ નથી રાખ્યું
ઓકે સારું કઈ નઈ આઈ થિંક તો હું તારા જેટલી ફાસ્ટ નથી તો હું જાઉં બનાવું બાકી મારાના મને કચ્છા ખાઈ જાય છે
ઓકે બનાઓ બનાઓ
સારું ચાલુ હું કરીશ પછી તને ફ્રી હોઈશ ને તારે કરીશ કોલ હ
હા કાઈ વાંધો નહી કરજે નીરાતે.
હા ડેકેર બાય
અત્યારબાઈ
હા